હેલો કેમ છો વિધિબેન મજામાં બરાબર આ તમે લાવ વિધિબેન જો થોડી ભણતરના મહત્વ પર ચર્ચા કરીએ.
ઓહો હોહ મહત્વ તો ઘણું છે ભણતરનું પણ હો
હું તમને જ પૂછવાની હતી કે તમને શું લાગે શું ફાળો છે ભણતરનો જીવનમાં
ભણતરનો જીવનમાં ઘણો ફાળો છે એમ તો તમારો નોલેજ વધારે
હમ પછી તમને અ નોકરી માટે
હા મતલબ મદદ કરે તમે ઇન્ પેન્ડન્ટ થઈ શકો.
હા સ્વતંત્ર થઈ શકે સાચી વાત છે. પણ કેવાય ને કે ભણતર એજ કામનું જે આપણને ગણાય શકે
હા.
પછી તમે ભણતરમાં ખાલી ચોપડયું જ્ઞાન તો ના ચાલે ને
હા.
એમાં એક થ્રી ઈડિયટ્સ ના મૂવીનો એક કોટ છે કે પે એક પેલો રણછોડદાસ ચાચળને પેલો એક જે હતો ને ચતુર
હા.
તો મેં મેં કેવું ઓનલાઈન ક્લાસીસ અમુક મારી એક્ઝામ માટે જોઉું છું. તો એમાં એમાં છે ને સર એ એવું કીધું હતું કે તમે યા તો ચતુર બનો ત્યા તો ગોખીને બધું કરો યાં તો તમે રણછોડદાસ ચાંચળ બનો સમજીને બધું કરો પણ તમારે ગમે તે કરીને એક્ઝામ તો પાર કરવાની છે એમ
હા.
તો યા તો તમે ચતુર બનો યા તો રણછોડદાસ ચાચળ બનો એમ
હા
મને લાગે તમે રણછોડ દાસ ચાંચળ બને તો તમે એક્ઝામમાં તો ખરી પણ જે જિંદગીની જે પરીક્ષા છે ને એમાં
હા તમને એક્સપિરિયન્સ ઘણો થાય.
હા અને ભણતરનું છેલ્લું અંતનું જે લક્ષ્ય અંતનું જે લક્ષ્ય છે એ જ હોવું જોઈએ કે તમે પેપર પર તો તમે ગમે કેટલું તમે કરી શકો પણ જિંદગીની જયારે તમારી પરીક્ષા રહેે ને તમે એ પરીક્ષામાં જો સાચા ઉતરી જાવ
હા
ભણતર થયું કેવાય એમ કેવાય
હા
કારણ કે અમુકમાં અમુક બાળકો સાથે કેવું થાય છે કે ભણવામાં આમ ટોપર હોય કે આમ સારા ગુણ આવતા હોય પણ પછી આપણે એમને જો આમ સારા બેઝિક ચાર પાંચ ક્વેશન પૂછી લઈએ ને
હા
છે લોકો લોકોને ના ફાવે એમ
હા
એ ભણતર શું કામનું કોઈ સમજ્યા વગરનું અને સ્કૂલોમાં પણ એવું થાય છે અત્યારે તો કે શિક્ષકો જે છે એવું જ કેતા હોય છે કે અમે તમને આ પુસ્તક આપ્યું છે આમાંથી આ પેજ ઉપરથી આટલું વાંચી જાવ આટલુ છે તમે તો ઉતારી દો પેપર ઉપર કાગળ પર
એક્ઝામમાં પૂછાશે આટલું લખી દેસો
એટલે મળી જશે માર્ક્સ અને એમાં પણ દર વખતે તો માર્ક્સ મળે પણ નહી
હા સાચું લખ્યું હોય તો પણ મા
હા હા એ તો ખરું તો એવું તો પછી ગો ગોખણયુ જ્ઞાન શું કામનું એમ
હા
કે તમારે પછી આગળ જઈને તમારે હજુ અને તમે ચાર દિવારો જે સ્કૂલની ચાર દિવારો હોય કે કોલેજની ચાર દિવારોમાંથી બહાર આવો ને તો જિંદગી તમારી ઘણી બધી પરીક્ષા લેતી હોય છે.
હા
તમારી પાસે આ આ તમારી પાસે કોઈ સહારો ના હોય, તમારે તમારું જે સ્વાસ્થ્ય હોય એને સંભાળવાનું હોય, માનસિક સ્થિતિને તમારે સંભાળવાની હોય. તો પછી એવા બધા કિસ્સાઓમાં જો માણસ પાછળ પડી જાય તો પછી
શું કરવાનું?
હા.
અને બીજી એક વસ્તુ જે હોય છે ભણવામાં મેમે જોયું છે કે અમુક લોકો એવું કરે છે કે મારે તો ભણવાનું છે, મારે તો ભણવાનું છે, મારે તો ભણવાનું છે, એમ કરીને બાર-બાર તેર- તેર કલાક જિંદગીને છોડીને બધું છોડીને આમ. ભણવા જ બેસી જતા હોય છે એમ.
હા.
મિત્રો સાથે બહાર જવાનું. કે ના કઈ બીજું કઈ એમ હા. તો એવી તો પછી તમારી રોબોટ જેવી જિંદગી થઈ ગઈ ને.
હા.
તો એ તો પછી તમારા મને રોબોટમાં શું ફરક રહેે પછી?
હા.
તો એના કરતા તો તમે ભલે તમે સાત કલાક વાંચો, પણ વ્યવસ્થિત વાંચો ને.
હા, એ આગળ પડે પાછું.
હા, એક કલાકમાં ચો ચૌદ કલાક વાંચીને બી ચૌદ કલાક માં કંઈ ઠેકાણા ના હોય. એના કરતા એક દિવસ ભલે, તમે સાત કલાક વાંચો બીજા દિવસે સાત કલાક વાંચો.
હા, એ સારું. કેમ કે, ફોકસ સાથે વાંચો ને, તમે તો. તમને બધું જ યાદ રહે છે. પેલું તમે કન્ટિન્યુ એક ની એક વસ્તુ વાચ, વાંચ, વાંચ, વાંચ, વાચ. ગું ખાઈ જાય.
હા, અને પછી એનો કશો મતલબ? તમને જો થોડા આડા- અવડા સવાલો પૂછે પરી
હા, ટ્વિસ્ટ કરીને તો પછી તમને સમજણ પણ ના પડે, કે કેવા શું માંગે, કેમ કે તમે વાંચી તો હોય તે ઉદલક
હમ, પછી કે પેપર અઘરું ની હુ તો પછી પેપર અઘરું જ લાગે ને.
હા, તમે જો પ્રશ્નને જ સમજીને જવાબ તૈયાર કરો ને. તો તમે આવડી જાય પરીક્ષામાં પણ.
અને અત્યારે તો શિક્ષકો પણ એવા થઈ ગયા છે અમુક. એવું કે, કે તમે ગમે કેટલી વાર ગમે તેટલું પૂછી શકો ગમે તેટલી વાર ગમે તેટલું પૂછી શકો પછી આપડે એ જો ચાર એક બે એક ન એક સવાલ બે વાર બી પૂછી લઈએ ને તો રેય જાય.
હા.
કે અ કે મતલબ અમે હું જે કહઉ છું એટલું વાંચે લે એટલે પતી જાય એ એ લોકોને પણ આમ એવું નહી કે બાળકને કારણ કે થાયું કે એક ક્લાસમાં સાહીઠ બાળકો હોય.
હા.
તો એક એક બાળક પર ધ્યાન આપવા જઈ ના શકે. કે
હા.
એટલે પછી લોકોને એવું જ કહી દે કે મેં જેટલું કીધું છે એટલું કરી નાખો.
હા.
બાકી તો પછી કેવું થાય કે ભણતર જે છે તમારા આચરણમાં દેખાઈ જાય. તમે બીજા જોડે કેવું વર્ તાવ કરો છો તમે બીજા જોડે કેવી રીતના સ્વભાવ છે તમારો. કારણ કે અ મે જોયૂસ જેટલા બી મોટા ભાગના જે કિસ્સાઓમાં જે છે ને જે અભણ લોકો હોય છે ને એમની વિચારધારા જે હોય છે એ ઊંચી હોય છે. કે અ સોરી ભણેલા લોકો જે હોય છે સોરી સોરી ભણેલા લોકો જે હોય છે એમની વિચારધારા ઊંચી હોય છે. અને અબ ભણ લોકોને એટલુ બધું એ લોકોને અવેરનેસ ના હોય ને.
હા એમને પાછું છેતરપિંડી પણ બો થઇ જાય પૈસા
અ હા એટલે પછું અ ઉલટું એવું હોય છે. કે પછી ભણેલા લોકોને પાછું ગમડ બી વધારે હોય છે.
હા.
એ લોકો પછી એવું ના કે કે ચલો અ અમ એ લોકો એવું કા અમુક જ લેવલ ના લોકો જોડે બેસે એમ પણ અભણ લોકો આપણે જઈએ ને તો એમના ઘરે આપણને બેસાડશે પણ ખરા ખવડાવશે પીવડાવશે પણ ખરા.
સ્નેહ ઘનો હશે એમાં.
કોનામાં સ્નેહ ગણો હોય એમ. તો અ આ જે છે આવો તફાવત જોવા મળે. તમને બાકી તો પછી ભણતર આમ કોઈ આમ મોટી ડિગ્રી જોઈતી હોય કોઈ મો કોઈ મોટી યુનિવર્સિટીમાં તમને એડમિશન જોઈતું હોય. તો તમારે તયા બો મહેનત કરવી પડે એમ. ડોક્ટર ઈન્જિનિયર બન વા માડ તે ડોક્ટર બનવા માટે તો ત્યારે હા અત્યારે તો નીટની એક્ઝામ ના પેપર એ કેટલા લીક થાય છે.
એ હા.
તો એવી બધી પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારે માનસિક બમ મનોબળ પણ તમારે મજબૂત રા
હા.
કારણ કે એકનો વિષય એકનો એક જ વિષય તમારે ઘડીએ વળીએ વાંચવાનો
હા.
એજ ઊર્જાથી એજ લગ્ન થી સેલું નથી થાકી જવાય ખબર?
હા ઘણું અઘરું પડ મનને તમન માનસિક બહુ ત્રાસ મલે
અને અત્યારે બાળકો છે ને એટલું સિરિયસલી લઈ લે છે ને કે એક રિઝલ્ટ ને કે મતલબ એ નહી મળે તો શું થ-થઈ જશે એમ.
હા, પણ એ વસ્તુ ના કરવી જોઈએ. એના સિવાય પણ પછી ઘણું છે આગળ બીજી અહ ઘણી અલગ ફિલ્ડ છે.
હા અને તમને ભણતરનું કીધું ને કે લક્ષ્ય જ એ હોવું જોઈએ કે તમે ગમે તે તમને તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું ગમે ત્યાંથી ગમે તે વસ્તુ કાઢી લઈશ ગમે ત્યાંથી ગમે તે વસ્તુ બનાઈ લઈશ એમ.
હા.
પછી અહ એ ગમે તે હોય કે હું ગમે તે મુ-મુશ્કેલીનો કોઈ પણ રસ્તો કાઢી લઈશ. એ આત્મવિશ્વાસ લાવવા માટે તો ભણવાનું હોય પછી એમાં બી તમે ચિંતા કર-કરો કે મારા આમાં આટલા માર્ક્સ આવશે કે નહીં મારે જોડે આ થશે કે નહી, આમ થશે કે નહીં. તો એવું તો પછી તમે જિંદગીને તમારે માણવાનું ભૂલી જાવ. એટલે એવું બધું છે. પણ એ અહ જે અત્યારના જે મા બાપ છે એ લોકો પોતાના બાળકો પર ઘણું દબાણ કરતા હોઉ છે કે તારે આ એક્ઝામ તો પાસ કરવાની જ. આમ તો બનવાનું જ આ તો હા. તો કરવાનું જ. તો પછી એ બાળક પોતાના પર અહ અને થાય છે કેવું કે પછી બાળકો જે છે ને પોતાના મા બાપ ને કહી નથી શકતા. મનમાંને મનમાં રાખે. હા અને અમુક બાળક તો એટલા ડર-ડરી ગયેલા હોય છે ને કે પછી જ ઘરે જુઠ્ઠું પરિણામ બતાવે છે.
હા કે માર આટલા માર્ક્સ આયા ને આમ થયું ને એવું.
પણ એટલું તો ખરું કે શિક્ષણ તમાર માટે ઘણા બધા દરવાજા ખોલી નાખે એમ.
હા.
કે તમે વ અ કારણ કે અ જોઈ લો ને કે બેંકમાં તમે એક સિમ્પલ ફોર્મ ભરવું હોય લોકોને બીજાની મદદ લેવી પડ હોય છે. કારણ કે એ લોકો નથી એટલા બધા ભણેલા ગણેલા એમ. તો આપ પણ એવી પરિસ્થિતિ ના થાય તો? અને એવું નઈ કે આમ ભણીને ગણીને કંઈ મોટી આમ અ જોબ મલી જાય તો જ તમે સફળ થયા કેવાવ તમે ભણીલો એટલે તમે અ-આમ જ તમે ઘણી બધી ક્ષેત્રોમાં તમે છો જ આગળ એમ એમ એવું કેવાય જ એમ. કે તમે અ તમારે અ બેઝિક જે તમારા જિંદગીના સામાન્ય કાર્ય માટે તમારે બીજા ઉપર નથી નિર્ભર રેવું પડતું. તો એ સારું છે એમ.
ઇન્ડિપેન્ડન્ટ તમે બની શકો ભણતરથી તો
સારું સારું ચાલો આપડી તો ચર્ચા ચાલુ રહેશે
હા હા વાંધો નહી હા